હલો
જય શ્રી કૃષ્ણ કેમ છો?
મજામાં તમે કેમ છો?
હેલો બસ
હા મજામાં તમે કેમ છો અવાજ આવે છે મારું?
હા હું પણ હા તમારો અવાજ થોડો કપાઈને આવે છે.
ઓકે હવે આવે છે?
હા હવે બરાબર આવે છે.
બરાબર છે આજે આપણે ફાસ્ટ ફૂડ અને હોમ ફૂડ વિશે વાત કરીએ.
હા તો
જે ફાસ્ટ ફૂડ જમાનો એટ વધી ગયું છે લોકોને બહાર ને ખાવાનું બહુ પસંદ આવે છે.
હા એ વાત સાચી છે તમારી કે આજના જમાનામાં ફાસ્ટ ફૂડનું પ્રમાણ ઘણું વધી ગયું છે. પછી એ શહેર હોય કે નાના ગામડા હોય બધી જ જગ્યાએ કેવું કે પિઝા બર્ગર સેન્ડવિચ ફ્રેન્ચ ફાય નૂડલ્સ તેવા ઘણા બધા પ્રકારના ફાસ્ટ ફૂડ આપણને સરળતાથી મળી રહે છે. અને બીજી તરફ કેવું કે આપણા ઘરમાં બનતું ભોજન જેમ કે રોટલી છે દાળભાત છે શાક છે. ખીચડી એ બધું કેવું કે તાજું અને પૌષ્ટિક પણ હોય છે.
હા સાચી વાત છે અત્યાર ના જો અત્યારની જનરેશન માં નાના નાના બાળકો નાના બાળકો અને મોટા મ ના બધા ને બહાર ન ખાવાનું બહ મજા આવ હોય છે બર્ગર સેન્ડવીચ પીઝા ને પણ એ લોકો એ નથી સમજ તા કે એમાં કેટલું બધું આપડે ઓઈલ વાળું ઓઈલ બધું એનું ખરાબ હોય છે. અથવા તો ખાવાથી આપણે બીમાર પડતા હોય છે. એમાં કેમિકલ કેટલું બધું હોય છે.
હા વાત સાચી છે તમારી એમ કે આપણે રોજ ફાસ્ટ ફૂડ ખાશું. તો એની અસર આપણા શરીર પર પણ પડશે જેમ કે આપણને ઘણા બધું બીમારી થવાની શક્યતા છે પછી આપણે રોજ ફાસ્ટ ફૂડ ખાઈએ તો એમાંથી એનાથી આપણું શરીરનું પણ વજન વધે છે અને આપણે જાડા થઈએ છે. એના લીધે હૃદય રોગના અ હૃદય રોગના રોગ થાય છે ઘણી બધી રોગ થવાની પણ શક્યતા હોય છે આપણને
હા એ સાચી વાત છે કે આપડેને આ વસ્તુ ખાવા જતા બીમાર પડાય પડ છે દવાખાના જવું પડતું હોય છે વારંવાર અને અમુક વસ્તુઓ કે પીઝા છે બર્ગર છે આવી વસ્તુ ખાતી તો નાના નાના બાળકોને એટેક પણ આવેલા છે
હા એ વાત પણ સાચી છે તમારી કે બહારના ફાસ્ટ ફૂડ ખાવાથી આવી બધી સમસ્યાઓ થાય છે તો એના કરતા આપણે ઘરનું સ્વચ્છ અને તાજું બનાવેલું ખોરાક ખાઈશું તો તેમાંથી આપણને ઘણા બધા કેવા કે પ્રોટીન છે પોષક તત્ત્વ છે એ પણ મળી રહેશે ને આપણા પાચનક્રિયા માટે પણ ખૂબ જ સરળ હોય છે આપણું ઘરનું બનાવેલું ભોજન
સાચી વાત છે પણ આજકાલ લોકોને કેવું છે કે અ ઘરે બનાવવું અમુક્ તો સ્ત્રીઓને ગમતું જ નથી હોતું અને એમે અમુક સ્ત્રીઓ પાસે જે નોકરી કરતા હોયને ટાઈમે ન મળતો હોય તો એ લોકો તરત જ આપડે અત્યારે ઓનલાઈન સિસ્ટમ છે બધી જોમેટો છે એ બધી સિસ્ટમ છે તો એમાંથી બધું મંગાવી લેતા હોય છે ઓનલાઈન ઘરનું ના બનનાવું પડ
હા જે લોકો કામ ઉપર જતા હોય ને ઘરે મોડેક થી આવતા હોય એમના રસોઈ બનાવવાનો કંટાળ આવતો હોય તો એ લોકો આ રીતે બહારથી ઝોમેટો સ્વિગી માંથી ઓર્ડર કરીને મંગાવી લે છે પણ એ એમના કેવું કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે કારણ કે હા રોજ બારનું ખાવાથી આપણા બ્લડ પ્રેશર પણ રોજ બ્લડ પ્રેશર વધે છે છે પછી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે હૃદયરોગનું જોખમ વધી જાય છે અને પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે અને આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો પણ નથી મળતા
હા એ વાત સાચી છે જેથી પોષક તત્વો પૂરા ન મળતા એને એના કારણે જો લોકોને આપડે અત્યારે આ સમયમાં જોઈએ તો બધા લોકો ફે વાળા જ હશે ચરબી વાળા જ હશે લોકો ચરબી ભાત ન ખાવાથી ચરબી બહુ કેમ કે એમાં કોલેસ્ટ્રોલ એટલો હોય છે
હા એ વાત પણ સાચી હોય છે અને ઘણી જગ્યાએ તો કેવું કે બે બે ત્રણ ત્રણ દિવસના વાસી ખોરાક એ આપણને પાછા તેલમાં તળીને આપી દે છે તો એ પણ આપણા શરીરને ઘણું નુકસાન કરે છે
હા એ વાત સાચી છે કે આપડે અમ બારે જમવાનું લેવા જતા હોય છે જેમ કે સમોસા છે કોઈ આપણે ભજીયા છે ગાઠિયા છે આવી વસ્તુ તો એ લોકોનું તેલ પણ એટલું ખરાબ હોય છે અને અ ગમે તે બે દિવસ ન પડ્યું હોય તો પણ એ આપને ગરમ કરી નાખી દેતા હોય છે જે તેલ ખરાબ હોય છે એના કારને સ્ટ્રોલવાની વધારે શક્યતા છે
હા એકદમ સાચી વાત છે તો મારું માનવું તો એવું છે કે આપણે ઘરનું જે જમવાનું હોઈએ જે હંમેશા તાજું અને સ્વચ્છ વચ્છ બનેલું હોય છે એ જ આપણે ખાવું જોઈએ
હા એ વાત બરાબર છે કે આપડે ઘરે જ તા જુ બનાવે તો તાજા શાકભાજી વધારે કરીને કે આપડે તાજા શાકભાજી અને ફ્રૂટ્સ ને એવું ખાવું જ જોઈએ
હા અને કેવું કે આપણે હા અને આપડે ઘરે બનાવેલું ભોજન હોઈએ તો એમાં આપણેે તેલ પણ ઓછું વાપરીએ મીઠું છે અને જે તાજી સામગ્રી છે એ બધી આપણે માપસર જ વાપરીએ છેીએ જેથી તેમાંથી આપણને વિટામિન્સ પ્રોટીન ફાઈબર એ યોગ્ય પ્રમાણમાં પણ મળી રહે છે
હા અને બીજું એ છે કે આપડે ઘરે બનાવતા હોઈએ તો આપડે વસ્તુ તો સારી વાપરતા હોઈએ જ અને બીજા નંબરમાં કે આપડે સ્વચ્છ રાખીએ બધું આપડું કિચન આપડે રસોડું જે હોય રસોઈ કરતા હોય વાસણો આપડે બધા કરીને આપડે કરતા હોઈએ છે
હા એ વાત પણ સાચી છે અને આપડે ઘરનું ભોજન લઈએ તો એના થી આપણને શક્તિ પણ મળે છે આપડી રોગ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે અને આપડુ પાચન પણ સારું રહે છે અને આપડુ વજન પણ નિયંત્રણમાં રહે છે અને લાંબા ગાળે કેવું કે આપણને સ્વાસ્થ્ય અને એનો ફાયદ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે
હ આપડે ઘરનું ખાવાથી આપડુ સ્વાસ્થ્ય ખુબ સારું રહે છે અને બીજો નંબર માં એ અત્યારે જે બહાર ના વસ્તુ જે મળી રહી છે આપણને બધું ખાવાનું શોખ હોય પણ આપડે ઘરે એવી જ વસ્તુ આપડે બધી ઘરે બનાવી શકીએ છીએ કેમ કે અત્યારે આપડે મોબાઈલમાં યુટ્યુબ પર ઓનલાઈન માં બધે સર્ચ કરીએ તો આપણને વધુ મળી જતું હોય છે આસાનીથી આપડે ઘરે પણ સારું બનાવી શકીએ એના કરતા એમ
હા જે સાચી વાત છે કે આપડે યુટ્યુબ પરથી કે ચેટ જીપીટી પરથી કંઈપણ આપડે નવી વસ્તુ બનાવવી હોઈએ તો એનો યુઝ કરીને પણ આપડે બનાવીએ તો એ પણ વધારે સા સારું રહે અને જે આપડે બારના ફાસ્ટ ફૂડ ખાઈએ તો એનાથી આપડો ખર્ચો પણ બચી શકે છે
હા ખર્ચો પણ બચી શકે
હમ ને જે એ જ ભોજન આપડા ઘરમાં કેવું કે ઓછા ખર્ચમાં અને સ્વસ્થ અને કેવું કે સારું ભોજન આ પણ આપડે બનાવ આપણને મળી રહે છે
હા એ વાત સાચી છે આપડે ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવો જોઈએ અને ઘરનું હેલ્દી નાસ્તો એ આપડે જમવું જોઈએ
હા અને કેવું કે આપડે ઘરનું ભોજન ખાઈએ તો એમાં સ્વચ્છતા પણ એટલી બધી હોય છે ને કેવું કે સ્વચ્છતા આપડે રાખીએ તો એનાથી ભોજન પણ ફ્રેશ રહે છે પણ બહારના ફાસ્ટ ફૂડમાં એવી સ્વચ્છતા નથી રહેતી એટલે એ ભોજન આપડે કેવું કે સ્વચ્છ પણ નથી હોતું અને ફ્રેશ પણ નથી હોતું
હા એ સાચી વાત છે એ લોકો તો અ એ કી સાથે બધું શાકભાજી અથવા બધુ લાવતા હોય વસ્તુઓ મસાલા ઓઈલ તેલ વાળું બધું એક સાથે લાવતા હોયએ તો ઘણા બધા દિવસો ને પડ્યું હોય છે તાજું નથી હોતું અને આપડે ઘરે શાકભાજી લાવીએ હોય તો આપડે રોજ ન રોજ શાકભાજી લાવીએ અથવા તો આપડે બે દિવસ લાવિયે તો પણ આપડે ધોઈને સારી રીતે મુ એ છીએ સારું હોય તો જ આપણે બનાવતા હોઈએ છે અને બહાર થી આપડે મગાવતા હોય હોટલોમાંથી લોકો તો ધોયા વગર બનાવતા હોય તોડ એમનેમ હોય તો એમનેમ જ બનાવી નાખતા હોય છે
હા વાત સાચી છે ને આજકાલના બાળકોને તો કેવું કે ફાસ્ટ ફૂડ ખૂબ જ પસંદ હોય છે એ ઘરે બનાવેલું શાક રટલી ઓછું ખાય છે અને બહાર ના જે કોલ્ડ ડ્રિક્સ છે પીઝા છે એ ખાવાનું વધુ પસંદ કરે છે
હા પણ બાળકોને તો એટલી ખબર નથી હોતી. પણ આપડે જ બાળકોને શીખવાડવાનું હોય છે કે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાથી આપડે તેની જ પર એ હ શરીર પણ સારું રહેતું નથી. એટલે શરીર પણ ખરાબ થાય છે એના પૈસા પણ ખરાબ થતા હોય છે અને આપ પડ બીમાર થવાની પણ શક્યતા હોય છે.
હા એ વાત પણ સાચી છે તેથી કેવું કે જે પેરેન્ટ્સ હોય છે એને જ બાળકોને સમજાવવું જોઈએ અને એમને જ કે કેવું કે ઘરભ ઘરે બનાવેલું સ્વચ્છ અને સ્વસ્થ ભોજન ખવડાવે તો બાળકોની પણ રોક પ્રતિકારક શક્તિ વધે છે અને એમના સ્વાસ્થ્ય પર પણ અ કેવી કે અ સ્વાસ્થ્ય પણ એમનું સારું રહે છે.
હા એ વાત સાચી છે આજકાલ છોકરાઓ બીમાર પડે છે અ ચાર પાંચ દિવસ હ ઋતુ બદલે થોડુંક ઋતુમાં ફેરફાર થાય શિયાળા માંથી ઉનાળો આવ્યો હોય ચોમાસું આવ્યું હોય તો તરત જ આપડે બાળક તો છે આપડે છે બધા બીમાર પડી જતા હોય છે. તો ડોક્ટર્સ પણ એમ કેતા હોય છે કે બહાર નું ખાવાનું ટાળો. અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કેમ કે ચોમાસામાં તો વરસાદ પડતો હોય અને દવામાં ખીઓ એટલી બધી થતી હોય ને એ લોકો તો એટલું ગંદુ કરતા હોય છે.
હા અને તમા અ આ અ કેવું કે ટોપિક ઉપર થી ઘણું બધું તમારી પાસેથી મને શીખવાનું મળ્યું. તો આપડે આવા જ નવા નવા ઘણા ટોપિકો સાથે ફરીથી મળીશું. જય શ્રી ક્રશ્ર્ન.
અહ જય શ્રી ક્રષ્ન.